હલો, આવાજ હવે આવેસ ને તો વાંધો નહી, મેં ઈશ કય્યુંને દે. આખીરમે તો આ બિન નેટવર્કમાં નથી ને નેટ હશે કે નહીં હોય હું ખબર
એ ના છે ને પંખા મા
હા હા. અચ્છા એવું છે એમ ના કઈ વાંધો નહી હાલે એ તો વાંધો નહીં જો હવે મેં તે ડુંગળી નું શાક ને ડુંગળી બટેટા નું શાક કરું ને બાજરાનું રોટ ટલા
હે
તો અહીયા કઈ બકાલું અમારે મળે નહી વેલા સર ટમેટા એ ન મળે ક્યારેક ક્યારેક ટમેટા હા સિટી માં રેવી ને ગામડામાં રેવી ને તો બહુ આપને તો અયા કઈ ધારીયું આપડે બકાલું ન મળ્યા આ તમારે સિટીમાં રેતા હોય ને તો આ હાલ્યા હા. હું મમ્મી મમ્મી ઓલી કરસ હમ. હા ભાઈ હું કામે જાય.
કામે જાય વણગ ને જાય.
હા.
છુટા કામ કર છુટ્ટા કામ કરે
હા એ ઉનામાં કરે કે વણાકબરામાં
વણક બરા માં જાયશ પાછું પેટ્રોલ ટિકિટ ભાડા
હા અચ્છા હારું તમે તો ન જાતા ને ક્યાય
નાઈ હું તો ઘર નુ કામ બધું કરું રસોઈ કરુંને એવું બધું કરું છો
હાહુ હાહરાને હલો હાઉ હાહરાન ભેગા રે હાઉ બધા ભેગા સે તો વાંધો નઈ કામ તો હાથતો હાથ થોડું કરવા લાગે. આપણે કઈ ટેન્શન નહી આજો અમે લોકો નોખા રેવી ને તો બધું મારી ઉપર હશે.
બસ દુઈ કરવાનુંને માંથી આવી ને મા કરવાનું ખાલી હવારજ માં છે માર ને પાણી ભરવા લાગે મને ચા બનાવી દે એવું બધું ખાલી કરી દે
હા.
હા ઈ બધું મને કરી દે બીજું બધું મારે કરવાનું બેઈ ટાઈમ રસોઈ માળ કરવાની
અરે બાપા છોકરા હાચવે તોય ઘણું છે આપણને તો
હા છોકરાની હંભાળ બધું એને રાખે બધા
ઈજ કોશુ બસ્સા હંભાળે લે ને તોય હારું એમ.
હા.
હવે અમારે તો બાપા મોટા મોટા થઈ ગયાને તો હવે કઈ વાંધો નથી આવતો મારી છોકરી તો બિશારી નવ મહિના ની હતી તો એની મુંબઈ રહીશે.
હ
મારી માસી ને માસા પાહે રે મારી છોકરી હ અમે ખાલી આ મારો ઓમ મારો એક જ છોકરો છે ને એક છોકરી છોકરી છે હા તે છોકરી તો મુંબઈ છે ને અત્યારે અમે લોકો અયા દેશમાં ત્રણ જણા છે.
હા
બાપા મોટા થઈ ગયા ને, તે હારું ચૂપેલા આમ મોલી બાજુ રેતા હર ભોલે સાઈબ. રેતા અમે લોગો.
હવે.
હા, ત હરભોલે સાઈડ પર રેતા તો બાપામ બસા સાંભાળવા ભારે પડી જતા કોદી હવાર ના વયા જાય તે, સાંજે પાંચ-છ વાગે આવે. આપડે આમ હંમભાળવા પડે ને, પણ આમ આખો દી આપડે, હેરાન થઇ જ આવી. હમણાં તો મોટ હમણાં તો બાર-બાર, તેર-તેર વરના બસા થઈ ગયા ને, એટલે હવે વાંધો ન આવે. એવું છે.
હા, હા.
તમારે કેટલા વરસ ના બસ હશે?
મારે એક છોકરી આઠ વી છે. ક કર.
તો અચ્છા એવું એમને.
પુરભાઈ બટલ.
અચ્છા. તો વાંધો નઈ ત્યા આ બબલી ને, તમે લોકો કઈ ભસે ર મેં તો આવી તી હમણાં જ આવી તી ત્યાં વાસમાં.
માત ના
હા, હમણાં તો આવી તી હા જુનાવાસ માં.
હા, જુના વાતમાં.
તો.
હ.
હમણાં તો આવી તી, બબલીન ત્યાં તો આવી હતી મેં.
તો પબજી એ તો કઈ કીધું નને, મરિયામાં કરવાનું આવે.
હા, અહીંયા યા આવી તી ને, મેં બબલીયાં આવી તી પછી. ઘડીક વાર બેઠી, હવે ઠંડુ બીંડું પીવડાવ્યું ને, પછી નીકળી ગઈ.
હા.
હા આવી તી પછી હા રસ રસ્તામાં જ રસ્તામાં જ રહીશે ને, એ બહાર જ રહીશે, એટલે કે અંદર વાસ માં અંદર નથી આવી, બબલી ત્યાં આવી. ત્યાં આવીને, વહી ગી તી એમ.
હ તમાસમાં. હમદરા
મંદિર ની હામે ઓલી ગૌ બેેન ને ર રહેશે ્ યાં ગૌ બેેન ર રહેશેયાં હા. અચ્છા, અચ્છા, એઈ ગૌબેન ની ન્યાય મેં આવે સોલી. ગૌ બેન છે, પછી ઓલો છોકરો નથી શું એનું નામ? આપડા હારું જ નામ છે, ભાઈ બાઈ નું. ઓલા પાર્થ હા, ઓલા દુકાન વાળા, હા, હા, હા.
હા, હા. હા ‌.
હા, એની ત્યાં તમે આવતી જ આવતી રહો છો, એની ત્યાં મધુબેન ની ત્યાં.
હ તમ કને આવ છો-
બધા આયા. તો આવે, આવે હવે પાછા ક્યારેક આવશું ને, એટલે આવશું નકી- હા અત્યારે તો જો પપા આ રાંધવાનું ટેન્શન છે મને તો બીજું કઈ ટેન્શન નથી
હે
થઇ જાય રાંધવાનું તો કઈ ટેન્શન જ નહી આપડે. તમાર રંધાઈ ગયું?
હા મારે ખાલી રોટલી કરવાની છે બપોરે શાક કરી નાખીશું
હા ઈ સારું બે ટાઈમનું કરી નાખો મારે તો બે મારે ત્રણ ત્રણ વખત ચાર ચાર વખત રાંધવું પડે. હવારે બે ટિફિન કરવાનું એના
હા.
પછી પાછું પાછું રસોઈ કર રસોઈ થઈ જાય પછી પાસે ના પાસે બીજું નવું શાક બનાવાનું પછી પાછું રોટલા કર રોટલી કરવાની એવું
હા એ વાત હાચી તમાર તો વધી જાય પાછું મારે તો હવારમાં બે ટિફિન કરવાના પછી બધું ઘરનું કામ કરીને નવરી થાવ દસ અગિયાર વાગે બાર જણા છો હોય બાપા. કોન કોનસે ઘરમાં કોન કોનસે એટલા બધી હા કોણ કોણ છે એટલા બધી ફેમિલીમાં હા તો
એ બધું કામ કરવાનું પાછા બાટલા બધ-
મા મે તો કો ત્રણસો ચારસો રૂપિયાને તો બકાલું જોતું હશે.
હવે કેટલા પાનસોનું પતાલું જોઇશ.
ઓય બાપા હમ હ- સારું કેવાય બાપા હા બે તો હાસી જ હોય ન હા અમારે તો વી દહ રૂપિયાનું બકાલું હોય તો અમે બે ટાણા ખાવી ધરાયને. અમારા ગામડામાં એટલે તો મજા આવે રેવાની.
ના એવ બાપા સિટીમાં નોપોહાય મને ખબર છે ને સિટી માંપા ન પોહાય આપડે
આપડે અહીંયા ગામડામાં છે ને અમારે સાહે તે મફતમાં આવી જાય છાશે અમારે બાજુમાં- થી આવે હા છાસ મફતમાં આવી જાય જો બાજુ અમારે છાસ જાય. હવારમાં કાયમી હવાર એક બરની ભરી આવવાની મોટી બધી.
માર છાસ વગર તો બાપા અમને ખાવું ન ભાવે હો.
નહી નહી એવું અમારે તો પ્યૉર ગાયના દૂધની ગાયના દૂધની છાસ અમારે હોય હસ કાયમી અમારે છાસ તો જોઈએ બાપા. તે ન્યાં ક્યાં સે તમારી મમ્મીનું?
મારી મમ્મી-બેન મુમા લઈ આયા ને.
એ... હાવ, બોલો. મેનઝાવ હા આઝો. એવું સે બધું, હાસ તો મારું માથું એવું દુ. હા, હા.
નીયા.
આમ ગામમાં કયું? હાલો.
અ...
આમ ગામ કયું ગામ કયું ગામડું તમારું તમારી મા મ મમ્મી નું?
મારે મમ્મીનું સમત્તિ વારા ના ના સમત્તિ આરા
હા, અલક પળાની બાજુમાં આવી.
હા આજ હા આયી ગ્યા.
અ અચ્છા-અચ્છા વાંધો ની. અમારે ત્યાં દૂડ ઓતી તો કટલા કિલોમીટર થાય ઓનાથી.
ડ
હા, આવો ક્યારેક આ બાજુ.
આવ્યુ કો કી બાજુ.
હુ હે. હા, આવજો-આવજો. કોક દેવું આ બધાય આવતા જ ઓય ને આ કેવુ ના એ બધાય આવતા હોય ઓલા નવા વાસ સે, ને આપડે ત્યાંથી બધા આવતા જ હોય.
હે.
હા, અઈયાંથી ઘણા બધી આવે આ બાજુ આટો મારે એવું સે.
કાલે ત નથ રેવાના.
કાલે દેખું સું. મારું કાંઈ નક્કી ના હોય ભાઈ, મને એક તો બો ઝ કંટાળ આવે સે બાર આવવાનું ગાર કે જણનું. દેખે આવાય તોવાય આવાય તો આવી જ ઝાય. એવું સે, હા. અવા હે તો મે આવી ઝાય, કેમ કે કાલે-કાલે મારું પાર્સલેય આવી રીયુ સે ને. હા, હા. કાલે મારું પાર્સલેય આવે સે ને એટલે મેં આવી ઝાય, લગભગ કાલે.
પાની. હે.
કાલે મે આવીશ ઝાય. મારુ પાર્સલ આવવાનુ સે ને એટલે આવે. હે!
બોલાયલા તા.
હુંઈ.
ત-કે-કે-એ-પો ને-આ-આવે. તો કે બે-પાન-બોટા લઈ આવાના ને
તોય નઈ ઓલી મેઘનાબેનને ની કેવાનું.
નાઈ નાઈ નાઈ.
થાલો. એ ઝ કોશું, એને કઈ આપડી જે કઈ અંદરોની વાત હોય ને, એ બધી કાઈ એને ની કેવાનું પછી ઓલા ને હું થાય. કે આવડા છોકરો અંહથી અહથી કરતો હશે એમ.
નહી નહીં નહીં
એવું
તો અમુક એમ કે મારી પાસે ફોન નથી ફોન નથી એટલે જેની પાસે ફોન ના હોય એ ઘરે રહો ઈ કે
કોનું શકું નું શકુ નું હું થયું શકુ નું એ આવી તી શકું આવી તી
પ
હા એની પાહે મેં કીધું હા મેં કીધું એની પાહે એવો ફોન નથી તો લગભગ ઈ નો આમ ભાગ લઈ હકે
હમ-હમ
એમ છે એની પાહે ફોન નથી ને હમ હા વાંધો નહી
બોલો બીજું નવીન માં. કાઈ નઈ જો આ ઘ કામેથી આવ્યા ઘરે હવે એની બધી તૈયારી કરું છું ચા ને હમ્મ ચા પાણી ને આપવુંય એવું બધું કરું
હમ અરે આજ મેં આવવાની જ હતી મે તો આવત ને મને ઓલો વોટ્સએપ પર મેસેજ ન આવ્યો આપણને બધા ને
હા.
હા તો મેં આજે આવવાની હતી પણ મારે બે દોણા કરવાના હતા ન તે દોણા નતા સાપ કરવાના હમા કરવાના હતા ઘઉં બાજરાનું બે નું દરણું કરવાનું હતું.
હા.
એવું જ પછી દરણા કર્યા પછી મારી હાહું ને કીધું મેં તો રાખીને આવો ને જરા પહી મારી હાહું રાખવા ગયા તા હવે હમણાં આ આવ્યા છે તો આને મોકલાવું ગાડી લઈને જાઓ તો દરણા લઈ આવો
હા. હા
એમ છે બીજું તો હું કરવાનું કેટલી મિનિટ થઈ હા અગિયાર મિનિટ થઈ આગળ પૈસા છે હા
હા અર્ધી સેકન્ડ
તો બોલો બીજું હા એજ કઉ છું હવે બે મિનિટ બાકી છે. હ
હમ્મ બોલો બોલો બીજું
અવાજ આવેછ.
હા તમાર હા અવાજ આવે
આવતો ને અવાજ તો વાંધો નહી તો લીયો તમને ના પાડી એમ ને કે મા મે નઈ વાત કરે એમ?
નઈ નઈ નઈ મને ના પાડી એની મેં એની ઘરે ગઈતી હું તમારીય વાત ની કરું એનો ય ફોન નહી ઉપડી તમાર નંબર જોતા હું તમને નંબર આપી દઉ